જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં તમે જણાવો તમે કેમ છો?
હુ પણ મજામાં જ છું. પણ જોઓ ને આજકાલ કેટલી સખત ગરમી વધી રહી છે ને
હા એ
શહેરમાં જ્યા જોએ ત્યાં એટલે મુશ્કેલ છે તે વાત જ ન પૂછો.
બિલકુલ એટલી ગરમી છે ને કે આપણે મતલબ આપણા શરીરને પેલું ડીહાઈડ્રેટ રાખવા માટે સખત પાણી અનેને કંઈક લિક્વિડ એવું લેવું જ પડે છે.
તે આજ કલ તો ડીહાઈડ્રેશન એટલું થઈ જાય છે. કે થોડું પણ આપણે ક્યાંક તાપમાં જઈએ એટલે કોઈને ચક્કરની પ્રોબ્લેમ તો કોઈને કંઈ ને કંઈ પ્રોબ્લેમ થતી રહે છે. એટલા માટે સતત આપણે થોડા થોડા સમયના અંતરાળે પાણી પીતું રહેવું જોઈએ.
બિલકુલ સાચી વાત છે એમ પણ હવે. તો હવે તમે જુઓ ને આપ પચીસ જૂનથી લઈને. ચાર ચાર ચ પચ્ચીસ મે થી કે હા પચ્ચીસ મે થી લઈને ચાર જૂન સુધી કે મને એક્ઝેકટ તારીખ હવે યાદ નથી. ઓલું શું કહેવાય નવપાત જે કેઈ છે તે તે ચાલુ થવાનું છે એટલે હીટવેવ જેવું જ હોય છે.
હા, સાચી વાત છે. ઘણા રાજ્યોમાં તો સરકારે યલો એલર્ટ અને રેડ એલર્ટ બી જાહેર કર્યું છે ગરમીને લઈને. તો એમાં બ બધા લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ પોતાના સેહતનું, કે વધારે ગરમીમાં બહાર ના નીકળવું જોઈએ અને નીકળીએ તો કંઈક આપણેે બાંધીને નીકળવું જોઈએ.
ન ઓફર ચાલુ થાય એટલે હવે એમાં જો ભૂખ્યા પેટે છે ને આપણે ગરમીમાં બિલકુલ બહાર નહીં નીકળવું જોઈએ. અને બહાર જાઓ તો પણ તમે ભરપૂર મા ત્રામાં પાણી પીને બહાર નીકળો અને બપોરે બહાર જવાનું ટાળો.
હા, સાચી વાત છે. અત્યારે તો બાળકોનું પણ વેકેશન ચાલતું હોય છે આ સમયમાં. એટલે એમને પણ આપણે અ બપોરના સમયગાળાની અંદર જ્યારે વધારે પડતી લૂ લાગતી હોય છ. તો ત્યારે એમને બહાર રમવા જવાનું અવોઇડ કરાવવો જોઈએ. કે નહી સાંજના સમયે જયારે ઠંડો માહોલ હોય ત્યારે જ એમને બહાર રમવા મોકલવા જોઈએ. જેથી એમના એમની હેલ્થ બી ના બગડે.
હા બિલકુલ એમને ઘરમાં જેવી થઈ ગય, અ એમ એમને ગમતી હોય એવી રસપ્રદ કંઈક અ ઇન્ડોર ગેમ્સમાં એ લોકોને રમાડવા જોઈએ અને તમે બહાર નીકળો તો પણ તમે સૂતી કપડાંનો, કોટનના કપડાં માથા પર બાંધીને જ બહાર નીકળો.
સાચી વાત છે અને અત્યારે તો સૂરજના કિરણોથી ઘણા લોકોને ટેની સમસ્યા પણ થાય છે કે સૂરજના જે યુવી કિરણો હોય છે એ આપડે શરીર પર પડે આપણે બહાર જઈએ ત્યારે. તો ત્યાં એના એના લીધે શરીર આપણું કે કેટલું કાળું પડી જાય છે, સ્કીન બિન બી કાળી પડી જાય છે. એના એના એનાથી બચવા માટે લોકો સનસ્ક્રીનનો પણ ઉપયોગ કરે છે.
બિલકુલ સાચી વાત છે. સંસ નો ઉપયોગ તો બધા એ કરવું જ જોઈએ. છોકરાઓને પણ તમારે સનસ્ક્રીન લગાઈને જ બહાર મોકલવા જોઈએ. જુઓ ને મારે બાબાને પણ તમે જુઓ ને તો એના નેક નીચે એટલું એને ટેનિંગ થય નેક શું એને હાથ મોડા પર આખું ટેનિંગ થય કેમકે અત્યારે વેકેશન છે તો એ લોકો બવ રમે છે બાર. અને ઘણી વાર તો કેવા આપણને સન બન થઈ જાય છે, તો તે તો જલ્દી દેહના દાગા નીકળતા પણ ન થી જે સનબન થઈ જાય છે એના.
અને ખાલી આપણા જનરેશન તે નાના છોકરાઓની જ વાત નહીં, જે મોટા વડીલો હોય એમને પણ આવી રીતે બહાર અ ફરવા જવાની આદત હોય, બહાર ટહેલવાની આદત હોય. પરંતુ જેટલું બને એટલું ગરમીના સમયમાં અત્યારે આવા ઉનાળાના સમય દરમિયાન એમને બહાર જ જવા માટે પ્રેરિત ના કરવા જોઈએ. ઘરે બેસીને એ લોકો જેટલું પોસિબલ હોય એટલું પોતાનો સમય માણી શકે.
ખરી વાત છે તમારી હમણાં તો આપણે કશે બી ઘરની બહાર નીકળો એટલે તમારી સાથે એક પાણીની બોટલ તમે રાખો જ અને હવે તો ઘણી ક જગ્યાએ ક ક સંસ્થા તરફથી ખૂબ જ ઠેર ઠેર રાહાદરીઓ માટે આટલી ગરમી છે તો છાસ વિતરણ થતું હોય કે પાણીના પાણી હોય કે પાણીની પ્યાઉ લગાવે યા પછી કશે માટલાઓ ભરીને પણ મૂકે અને આપણા માણસોની સાથે સાથે મને એવું લાગે કે બહારના જે જીવજંતુઓ છે પ્રાણીઓ છે ચક જે પક્ષીઓ છે એમના માટે પણ આપણા ઘર આંગણે આપણે ખાવાની અને પાણીની વ્યવસ્થા કરી રાખવી જોઈએ.
સાચી વાત છે એટલે જ તો તમે જોયું હોય તો ઘણી જગ્યાએ લોકો આ વાતથી પ્રેરાઈને પોતાના ઘરની ગેલેરીમાં કે પછી ટેરેસ પર કુંડાઓ ભરે છે અથવા તો પેલું પાણી અ પ પાણી ભરેલું જે બાઉલ હોય છે એ પોતાની ગેલેરીમાં લટ જેથી પંખીઓ બી જે આટલા તાપમાં ઉડીને એ એમને પણ થકાન લાગે એટલે એ લોકો પણ તો પાણી પી શકે.
બિલકુલ આ ગરમી જમણા એટલી છે ને અત્યારે સખત ગરમી પડી રહી છે અત્યારે કોઈ પણ મોસમનું પેટર્ન સરખું રહ્યું નથી મતલબ ગરમી તો એટલી પડે ને કે તમે બહાર નીકળો ને કે આપણે આખા દાઝી જઈએ એમ લાગે તમને કોઈક ત્વાલામુખીમાં છોડી દીધા હોય આવી હાલત થઈ ગઈ છે.
સાચી વાત છે અને ન્યૂઝપેપરમાં અને તમે સમાચારમાં પણ જો તા હો તો ઘણી જગ્યાએ આ ગરમીના લીધે ઘણા લોકોને ઘણા પ્રકારની બીમારીઓ થાય છે ડિહાઈડ્રેશનના લીધે એમને ચક્કર આવી જતા હોય છે કે પછી ક્યારેક ક્યારેક તો ગરમીમાં બફ ને અમુક લોકો ની ડેથ સુધી પણ થઈ જાય છે આવા કિસ્સાઓ પણ મેં તો જોયા છે.
હા બિલકુલ થઈ જાય છે આ ગરમી મતલબ સહન થતી જ નથી ઘણા લોકોને બ્રેઇન સ્ટ્રોક પણ આવી જાય છે પછી હૃદય હુમલાઓ પણ ઘણા લોકોને આવી રીતે એકદમ ગરમી સહન ન થાય તો એના લીધે પણ થઈ જાય બોડી એકદમ પાણી ઓછું મા પીવામાં આવે તો બોડી એકદમ ડીહાઈડ્રેટ થઈ જાય એના લીધે તમને ચક્કર થ થકાન લાગે અ ચુસ્તી લાગે આ બધી સમસ્યાઓ પણ થતી રહેહી છે અને ગરમીમાં ઘણીવાર લૂ લાગી જાય છે તો આપણે ગરમીમાં લૂથી બચવા માટે તમારે તમારા ખાવામાં કાંદાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરો કેરીનો ઉપયોગ કરો તો આ બધી વસ્તુઓથી તમને એમાં શરીરને ઠંડક મળે છે ને લૂ નથી લાગતી.
સાચી વાત છે આપડ તમે સારો સુજાવ આપ્યો કે લૂ થી બચવા માટેના બી આપણી પાસે ઘણા બધા ઉપાયો છે જે આપણે અપનાવવા જોઈએ અને સાથે સાથે જો ક્યારેક કંઈ જરૂરી કામકાજ આવી પડે અને આપણે ગરમીના બપોરના બપોરના આટલા તાપમાં બહાર જવું પડે તો પોતાની સાથે પાણીની નાની એવી બોટલ આપણે સાથે લઈને જવી જોઈએ કે જ જેથી આપણને ક્યારે બી આપણને તો ચલો ઠીક છે પણ ચાલો કોઈ બીજાને પણ કઈ ડિહાઈડ્રેશન જેવું થઈ ગયું તો આપણે તરત એમને પાણી આપી શકીએ સાથે એક ચોકલેટ રાખવી જોઈએ આવી નાની નાની તકેદારીઓથી પણ આપણે આ આ બધી વસ્તુ કરી શકીએ છીએ અને ગરમી થી બચી શકીએ છીએ.
બો સારી વાત કરિ તમે જો પાણીની બોટલ તો દરેક વ્યક્તિએ પોતાની સાથે રાખવી જ જોઈએ ભલે ઉનાળો હોય કે ના હોય છતાં પણ આ એક તેવ તો સારી જ છે કે આપણી પાસે એક પાણીની બોટલ તો હોવી જ જોઈએ અને ઉનાળામાં તમને જોયું હશે કે ખોરાક પણ આપણને બહુ ઓછો ભાવે છે ખાવાનું મન નથી થતું. તો તમે મતલબ લિક્વિડ લઈ શકો છો પાણી આખો દિવસ તમારાથી નહીં પીવાય તો એની જગ્યાએ તમે છાસ પી શકો છો, શરબત પી શકો છો, લીંબુ પાણી પી શકો છો તમે એક ટોક્સ ડ્ર્રીંક જેવું બી કંઈક બનાવીને રાખી શકો છો તો એ પણ આખો દિવસ દરમિયાન તમે અ લઈ શકો છો.
સાચી વાત છે લોકો ગરમી થી બચ અમુક વાર એમ વિચારતા હોય કે કોલ્ડ ડ્રિક્સ પ પીએ પણ એવું જરૂરી ના હોય કે કોલ્ડ ડ્રિંક્સ પીવાથી જ આપણને ઠંડક મહેસૂસ થાય જેમકે તમે આપણા પીણા બતાવ્યા જેમકે છાસ થઈ ગયા પછી લીંબુ શરબત થઈ ગયું. અને અત્યારે તો ગરમીના સમયમાં લોકો જાત જાત અલગ અલગ વેરાયટીઝના શરબત બનાવતા હોય તો જેમ કે કેરી કાચી કેરીનો શરબત, ગુલાબનો શરબત એવી રીતે પછી અ અલગ અલગ પ્રકારના જે જે પ્રમાણે જે લોકોને ભાવતા હોય પરિવાર એમા જે લોકો ને ભાવે તે એ રીતે સ્ટોક રાખતા હોય છે અને કોલ્ડ્રિંકની જગ્યાએ આ પીણાનો ઉપયોગ કરતા હોય છે જે ખુબ જ સારી વાત કહેવાય.
અને મારું તો માનવું એવું છે કે તમે આ ગરમીથી બચવા તમે જે થમ્સઅપ ને એ બધા અ પેપ્સીને એ બધા પીઓ છે એની જગ્યાએ તમે આપણા આપણું આપણું આપણા દેશનું ઇન્ડિયન પીણું હમણાં તો શેરડીનો ક્રશ કેટલો સરસ મળતો હોય છે તો આપણે મતલબ શેરડીના રસ ને છાસ એ પ્રત્યે વધારે ધ્યાન આપવું જોઈએ આવા ઠંડા પીણા કરતાં આપણે આ બધું વધારે લેવું જોઈએ.
સાચી વાત છે, અને ગરમીથી બચવા માટે ઘણા લોકો પોતાના ઘરે એસી લગાવે છે, પરંતુ એસીની એમને એટલી આદત થઈ જાય છે, કે તરત એસીમાંથી બહાર નીકળે એટલે ગરમી ગરમી અનુભવાય છે, તો એના એની જગ્યાએ આપણે કુદરતી પવનમાં બેસીને કે રાત રાતના સમયે ટેરેસ પર કે પછી સાંજના સમયે બાગમાં આંટો મારીને પણ આપણે પ્રાકૃતિક પવનનો અનુભવ કરી શકીએ છીએ.
હા એ વાત પણ સાચી છે, પણ અત્યારે ગરમી પણ એટલી સખત છે, ને કે મતલબ કોઈ વાર તો તમને શું કે પવન પણ નથી આપણને એ લાગતો.
સાચી વાત છે, અને અત્યારે આ વૃ વૃક્ષોનું પ્રમાણ એટલું ઘટ ઘટી ગયું છે, લોકો વૃક્ષો એટલા કાપવા લાગી ગયા છે, કે ગરમીના સમયમાં મતલબ પવન આપડે મહેસૂસ જ નથી કરી શકતા કારણ કે જ્યાં જોઈએ ત્યાં આજુબાજુ મોટી મોટી બિલ્ડિંગો બની જાય છે, તે પવન આપણા સુધી પહોંચે એટલી જગ્યા પણ નથી બચી હોતી પવન અટવાઈ જાય છે, વચ્ચે એટલે આપણે બને એટલા વૃક્ષો વાવવા જોઈએ જેનાથી આપણે આવા સમયમાં ગરમીથી બચી શકીએ અને પવન
હા એ બી તમારી વાત સાચી છે, આવું કુદરતી આપણે નેચરને માનવું હોય, તો તમે ગામડા તરફ ગામડા તરફ જવાનું ત્યાં તમને તા અમે ગામડામાં જોયું હશે કે ઉનાળામાં કેવું આમ એ લોકોનું પાદરે એક કે મોટો વડલો હોય કે લીમડો હોય ત્યાં જે ચોક બનાવેલો હોય તો ત્યાં કેવા વડીલો બધા બેસેલા હોય અને તે તે ઝાડના નીચે કેટલી ઠંડક લાગે છે લીમડાના ઝાડ નીચે જે મોટો વડલો હોય એ બધા ઝાડોની નીચે નીચે તમને ઠંડક પણ કેટલી ભર ભરપૂર માત્રા માં મળી રહે.
હા અને ત્યાં જ એ પાદરે આજુબાજુ એરિયા પણ એટલો મોટો હોય છે, કે ત્યાં નાના છોકરાઓ પણ એ પોતાની ગેમ રમે છે, રાત રાત સુધી જે બધા વેકેશન માણવા માટે આવ્યા હોય ગામમાં એ લોકો પરિવાર સાથે સમય વ્યતીત કરે છે, અને કેટલો આનંદ મેળવે છે.
બિલકુલ મને પણ મારા મતલબ બાળપણમાં આપણે પણ એવું જ કરતા હતા, ને આ તાપ ગરમીથી બચવા આવવાતે ઝાડ નીચે બેસી રહેેતા અને એ ઝાડની જે એટલી ઠંડી હવા અને કુદરતી હવા એની સામે એસીની હવા તો કશું છે જ નહીં એટલી સરસ હવા આવે છે. અત્યારે આ બધું જે વૃક્ષોને કાપાઈ રહ્યા છે, ને એના લીધે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, અને બીજું એક મતલબ આ બધા શું કહેવાય આ બધા ડામરના અને બધા જે રસ્તાઓ બને છે, એના લીધે પણ થોડુંક ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જો મા માટીનું માટીનાને એવા રસ્તા હોય તો વરસાદનું પાણી એમાં પચે તો થોડીક પાણી બી આપણને મળી રહે કે તમે ઉનાળામાં જો ઘણી જગ્યાએ પાણીની પણ કેટલી સમસ્યાઓ થઈ જાય છે.
સાચી વાત છે.
તેમાં જો આવા રસ્તા પેલા કેમ આવા બધા રસ્તાઓ હતા તો વરસાદનું પાણી એમાં પચતું એટલે બધા તમારે